હલો શું
કઈ નઈ હું તો એમ જ બેસેલી હતી અને જેઠાલાલ જોતી હતી. તમે શું કરો?
હા સેમ હું પણ બેસી છું, ને ચીઠાલાલ જોયા કરતી હતી.
સારું, તો તમારું એમ જમાઈ ગયું સોરી નાસ્તો થઈ ગયું?
હા. હા થઇ ગયા એમ આ વરસાદ પડતો હતો ને એટલે મેં જેઠાલાાલ માં છે, એને પું ડરામને દુલ્હન વાળું નથી
હા હા હા
તે પીસોડ છ હતી તમે શું કરો તમે કયો એપિસોડ જોતા છો?
મેં તો પેલું શેરુ વાળું જોતી હતી
ઓ અચ્છા તમને ગમે કે પેલી ડરાવ દુન વાળો એપિસોડ
હા ગમે ને પણ હું જરાક છ ને ભૂલી ગઈ છું કેટલા દિવસ થઈ ગયા નથી જોયું તો તમે મને કહ ને સ્ટાર્ટિંગ એટલે એની સ્ટાર્ટિંગ મને યાદ નથી, સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે?
હા એ એપિસોડની સ્ટાર્ટિંગ છે ને પેલો ભઘા હોય ને તે સપના જોય જ છે સપનું જઈ કે જેઠાલાલ છે તે આખું જેઠાલાલ ની આખી ટા પડી ગ છે એમ કઈ કરીને પછી તાથી અને છે ને પેલું આ સપનું જેઢા અને બી પછી કે આપડે આ સપના ન એમ મતલબ થાય કે એને કઈ લાભ થવાનો છે પછી છે ને એને સુરત જવું પડી જાય છે કોઈક મિટિંગ માટે અર્જન્ટ મિટિંગ હોય છે.
ટપુ છે, ને એને કેમ્પિંગ જવાનું હોય છે તો બંનેમ બહાર જવાના હોય એજ દિવસ છે તો અને બાપુજી ઘરે એટલા હોય છે વરસાદ ન મોસમ હોય છે જેટલાને ચિંતા થાય કે એકટલા રહી જશે કે નહી જે બાપુ ક ના ના કઈ નઈું ચિંતા ન કર પણ તરું કામ બઉ મોટું છે તો ત જાશોત
એટલે એનો મોટો ઓર્ડર આવ્યો હોય કોઈ ઈલેક્ટ્રોનિક ન
હા એ જ એ કોન્ફરન્સ માટે એમ જોવું પડે હા તો તે જ જતો રહી પછી રાત્રે બહુ રાત થઈ જાય જેઠાલાલ એમને ફોન કરીને પણ નીખી કીધું હોય કે હું પહોંચી ગયો છે, સુરત એટલે પછી બાપુજી ન હું પણ ના આવે એટલે પછી, જયારે જેેઠળું ફોન આવે ને લાગે ને એમના ફોનમાં બા કનીમાં જાય અને પેલા જેઠાલાને ફોન આવી ગયો હોય ત્યારે તેમની સાથે વાતો કરતા હો હોય પછી જયારે કોલ કટ થઈ જાય ને તો ત્યારે છે ને પેલી તૈયબ ટેલર છે ને
હા હા તયબ ટેલરનું ઘર જે બંધ હોય ઘણા વર્ષોથી
હા હા તેજ તો ત્યાં છે ને એમ ચ ચડતી હોય મોમબત્તી હડગેલી મોમબત્તી દેખાયાઈને અને પછી કોઈની પડછાઈ એમ પડે એ પડછાઈ પેલા એક હોય પછી ચાર થઈ જાય હાથ બે પણ છે થઈ જાય અને પછી છે ને ભૂલથી જેલ એમના અને પછી એમની આંખ પર ટોર્ચ મારે કોઈ એવું એમને આભાસ એવું એમને દેખાતી એકદમ જ બીચ આ બહુ બીચ
હા પણ પણ સાંભળો ને એમાં મને એટલું યાદ છે કે તેમાં એ લોકો મીણબત્તી લઈને પ છોકરી બહાર આવે
હા. હા એજ. પણ બાપુજી ને તો એવું નથી ખબર નહ કે એવું કઈ છે પછી એ લાલ સાડી એ બધી એને દેખાય એ બીજા એમ સમજ કે ભૂતની છે
હા અને એ દિવસે પોપટલાલ ને રાખ્યું હોય પણ અબધું જ, તો એ લોકો આવ્યા ન હોય
હા, નહી. એ દિવસે તો કઈ હતુ, જ નહી કેમ કે એ દિવસે તો જેઠા હાલ ગલો હતો ને એટલે બાપુજી કોઈને બોલાવવું જ નાતુ, હા પછી પેલો ભીડે ને ફોન કરીને કે પેલો તો ભીડે ને બહુ બૂમ પાડે પણ નહી, સાંભળે તો અંદરુ જે, પીઢને કોલ કરે પછી, ક કે મેરી બાલ્કની કે તરફ દેખો કોઈ કોઈ છે, એમ કઈ કે તે લોકો બી બહાર હા, હા એમ પછી, બાપુજી પેલો ભીડે કે તમને આભાસ થયું હોય. પછી માધવી, કે તમે એક વાર જોઈ, આવ ને એમ પણ બાપુજી, ઘરે એકલા છે, કઈ થઈ ગયું તે એના કરતા તમે જોઈ આવ
હા, આપ કઈ થઈ. ગયુ, તો આપ તેમના માથે બધા ધ માથે કઈ, આવે કે તમે ધ્યાન ના રાખ્યું ને એમને ત્યા
તેજ તો પછી, પેલો પોતાની બાલ્કની માંથી જોવા જાય તો તેને તો કઈ, નથી ખાય પછી, એ બાપુજી ને એમ અટાય કે બાપુજી, બાપુ છી, કરીને બાપુજી તો નહી, સાંભળે કેમ કે બહ બે ગલા હોય પછી, અ પેલો એની ઘરે સોડી ના ઘરે જાય, કેમ કે બાપુજી ભીડે ની તો વાત માનશે ને એમ વિચારીને સોડી, નાતા જાય. સોડીને જગાવે, અને એ લોકો સોડીને બાલ્કની માંથી પણ જોઈ કે કઈ દેખાત છેા, કે નહી. કઈને દેખાતું હતુ, તો એ લોકો બાપુજીની પાસે પછી, રાજેઠરાલના ઘરે પછી બાપુજી દરજ વખા ને ફટાફટ ભાગી જાય હા, ને પછી બાપુજીને પૂછે. ભેડે અને સોઢીને કે બાપુજીને કે, ત્યાં તો કોઈ પણ નથી. થી ના કોઈ લાઈટ ચાલતી છે. ના કોઈ મીણ બધી છે, ના કોઈ સાયો કઈ પણ નથી ત્યાં પણ એ બાપુજી માને જ નહી, કે મારી બાલ્કની માથી, જો તને દેખાશે મારી બાલ્કની માંથી જો મેં જોયું છે મારી તે આખ દ
એટલે બાપુજી, બી ગયા હોય, એકદમ ડર બી જાય, એટલે ક્યારનુ એક જ વાત બોલ્યા કરતા હશે અને વર્ષ એ ટાઈમે વરસાદ પણ બહુ હતો, ને
બહુ જ જોરમા વરસાદ થતો, એટલે બહુ જ જોરમા
હા, બરાબર
હા, પછી એ લોકો બાપ. કુજની બાલ્કની માથી, જોવા જાય ત્યારે પણ એમને કઈ, ન દેખાય તો પછી એ લોકો એમ કે કે કોઈને, રોકવો પડશે ચલો પોપટલાલ ને ફોન કરી મૂકી, કે તુ અહીિયાયા આવી
પણ એ તો ત્યા, કોઈ ભૂત. દરામની ભૂતની વડે એમ કોઈ, પેલુ લખ્યુ હોય, ને એને તો
હા, હા તો પેલા તો ઓ પીલો અબ્દુલ ને કહી, દે પછી એ એને ફોન કરીને કહી, દે કે તું આવતો હોય તો પછી, અહિયાયાકીીધા પછી, જે પોપટલાલ ના એડિટર હતા ને
હમ્મ, હમ્મ
એ એમને એક સ્ટોરી પર કામ કરવા, માટે આપ્યો મૂકે તે ડરાવને દુલ્હન ની વાતો કરે કે જે ડરાવને દુલ્હન છે, તે એમ મુૂકુવા જે છોકરા લોકો હોય, જેમના લગ્ન ના થયા હોય એ છોકરાઓને પ બો એના એમ માડ મગજમાં નાખી, મૂકે એ પછી જયારે ત જતો હોય, ને પ પકાર ઓફિસ માંથી પોતાના ઘરે નીકળવા માટે તો એને બધા, એમ માપ થવા લાગે રિક્ષા માંથી જોય તો એને કોઈ બોલાવતું હોય, એમ એને લાગે પછી જે રિક્ષા ચલાવવા વાળો છેને, એ પણ એને ડરાવને દુલ્હન દેખાય પછી જયારે એ ઉતરી જાય, ને તો અબ્દુલની શોપ પાસે પહોંચે ને અબ્દુલ ની દુકાન પાસે તેને એવું લાગે કે કોઈ હાથ પકડતો છે કોઈ એને પાછળથી બોલાવતો છે, પોપટલાલ પોપટલાલ કરીને એમ તો એ પછી અબ્દુલ હા એ તો એ અબ્દુલ ની સળો છે ને એ પાછળ હંતઈ જાય.
અચ્છા પણ પછી એ બોપલા એમ જ નહી અરે આ બધું તો મારો આભાસ છે, કારણ કે હું હમણાં રાત્રે એડિટ લેખું છ હું પણ નથી આવી વધારે એટલે તે માટે આવું બધું થતું છે, પેલા તો એને એમ આભાસ જ લાગતું ને એ?
હા, હા, એજ પછી એ ભાગી ભાગીને જતો પછી છે ને એનું જે છે ને એમ ઉડી જાય ને બહ હવા બહુ વરસાદ આવી જાય એટલે બહુ જ જોરમાં હવા પણ આવે તેની છત્રી એમ ઉડે ને તો એને પણ એમ દેખાય કે કોઈ ઉભું છે, અને બે હાથ છે પેલા તો પછી ચાર હાથ થઈ જાય એનો કોઈ બોલાવતું છે એવું એ લાગે તો એટલું ખરાબી છે એટલું ખરાબ બી છે ને એની છત્રી એ ફેંકીને છે ને જે મહેતા સાબ છે ને
હા હા
એમની ઘરમાં જ્યાં ડોરબેલ વગાડવા લાગે દરવાજો ઠોકે મહેતા સાહેબ મહેતા કરીને પછી લોકો જયારે
એમને તો સામે તસા એમ કરીને અડા તો હશે ને?
હા એજ પછી એ છે ને એ લોકોને બોલાયા પછી લોકો બધા બહાર આવે પછી કે કે ત્યાં કોઈ છે મોહન અંકલ ના ઘર કોઈ છે કોઈ એમ કરીને ખે પછી એ બધા લોકો જોવા જાય તો ત્યાં છે, ને બારી દરવાજા પર લખ પેલું હોય લાલ કલર થી યાં સે ચલે જ આવું બધું કરીને, અને પછી પગના છાપા પણ હોય ઊંધા તો પછી એ બધા ક ક્યા આ તો પછી પછી લોકો કે યા તો કોઈ આમ માણસ કરી જ ના શકે
અરે પણ પહેલા તો એ લોકો જાય ત્યારે કઈ પણ ના હોય ને તો બીજી વાર જાય જયારે જયારે ચાચાજી કઈ ચાચાજીને એ કઈ પીવડાવી દઈ. બહુ નાટક કરે ચચા પછી અબ્દુલ લોકો પછી લોકો ચાચડી ધુમાડો કરીને ત્યાં મૂકી દે, ઘર પાસે ત્યારે બધું જોઈ ને લોકો,
અચ્છા હા હા હા હા હા એ લોકો પછી જાય પેલા તો પછી તારક મહેતા પણ બાપુજીને એમ સમજાવવા માટે આવે પછી બાપુજી ના ઘર એ લોકો લોકો ના ફ્રેન્ડસ લોકો આવે તો એ લોકો એને હજુ પીવડાવને જતા રહે, બાપુજી ને કે તને પેલી આપણા ગામની જોડાયેલ નું યાદ છે, પછી પીપળા ના પેડુ વધુ એમ કે એ લોકો
બરાબર બરાબર
હા, પછી બાપુજી ઘરમાં પેલોું ધુમાડો કરી મૂકલો.
હા પછી ધુમાડો કરી દે અનેને પછી ત્યાં મૂકવા માટે પણ કહે છે કે મને ત્યાં જાવશે ધુમાડો કરવા એટલે કંઈ પણ હોય, તો ત્યાંથી આવશે નહી પછી ત્યાં ધુમાડો કરી દે છે અને ફટાફટ ત્યાં ભાગી આવે છે, પછી પેલા પોપટલા અબ્દુલ પણ તેમના ઘરે ઝુંઘે છે, તો બાપુ જે લોકો ને ઊઘવા જ ના દે આલતું જ આલતું હનુમાન ચાલીસ એ બધું પડે છે. પછી શું થાય કે લોકો ઊંઘી જાય, અને એ લોકો ઊંઘી જાય, પછી સવારે જેલો જેઠા ફોન આવે કે બાપુ જે ફોન કર્યો નથી, હું કરી દઉં ત્યારે તું બાપુ જોઉઠલા ન તો અબ્દુલે ફોનચકેલું હોય તો જેઠાને એમ થાય કે મારા ઘરમાં અબ્દુલ અને પ ત કેમવાનું છે બાપુજી ને કઈ થયું તો નથી, એમ કરીને એ કઈ પૂછતો હોય હ ને
હા એત પછી એ લોકોધ બાપુજી, એ લોકોને કે એ તો મચ્છર નો ઉપદ્રવ વધારે થઈ ગયો છે, એ લોકો એટલે એ લોકો મારા ઘરે ઊંઘા આવેલા છે. પછી લોકો પોતાના ઘરે લોકો કેમ ઉઊમતા છે, એમ જેઠાલા લઈને કે તો કે પણ જેઠ ફોન રાખને હવે, મને એમ અમે લોકો બધા હાથેથી ઉઠતા છે. કેમ કે મારા ઘર માં જ મચ્છર નથી. એમ બધું કહીને, એ વાતને એમ ના કાઢી મકે પછી તો પણ જેઠા લાગે કે ના કઈ ગડબડ છે, તો એ સુરત થી નીકળી જાય આવા માટે એનો ફ્રેન્ડ તો કે બે દિવસ એમ ઉભા રહી છ, પણ એ નીકળી જાય અને પછી
લોકો પણ આવે છે, એના સાથે વાત કરવા
ના ના એના ફ્રે, તો બહ પેલા જ આવી જાય એમના ફ્રેન્ડ તો હા, એમના ફ્રેન્ડસ આવે પછી, મહેતા સાહેબ આવે ને તો એ કે આટલું બધું ધુમાણું હોય, ને તો મહેતા સાહેબ કે કામ કરો, તમે ચાચાજી આજે ધુમાડા થયા ઘરમાં નહી, આવે તો જ્યાં ભોજ છે, તો આ ધુમાણો આપણે ક્યાં જ મૂકી દઈએ તો બાપુ છે, કે હા હા તું ચા ચા મૂકી આવ તો પછી, મે સાબમ એ એકલો નહી, જવા તમે પણ મારી સાથે તે બંને જાય, તો બાપુ જે જેમ મૂકે ને તો તેમને કોઈ ગીફ ગા હોય, એમ હભળાય
હા, સારું પછી, તો હા ચાલો હું તને પછી ફોન કરી, શ હા
હા, હા સારુ ચાલો ભાઈ